મારો અવાજ આવે છે તમને?
હલો.
હા મને તમારો અવાજ આવે છે.
હા તમારો પણ આવી રહ્યો છે નમસ્કાર કેમ છો તમે?
હા નમસ્કાર અમે બિલકુલ સ્વસ્થ અને સારા છે. તમે કેમ છો?
બસ અમે પણ મજામાં છીએ. આજે જે ભૂકંપ વિષય ઉપર વાત કરીએ.
હા જરૂર બઉ સારો હો ટોપિક આપડે તમે ડિસાઇડ કર હશે તો જરૂર આપડે એના વિશે વાત કરવા જઈએ.
હા અને સા ભૂકંપ જે છે એ કુદરતી આપ માનવામાં આવે છે અને જ્યારે પૃથ્વીની અંદર અચાનક ઉર્જા જે છે એ મુક્ત થતી હોય છે. ત્યારે જમીન જે છે એ ધ્રુજવા લાગતી હોય છે. અને જે ને આપણે ભૂકંપ કહેતા હોઈએ છીએ એ.
હા સાચી વત છે તમારી. કે ઘણી ભૂકંપ ઘણી વાર કોઈ ચેતાવણી વિ ના આવે છે. તેને તીવ્ર ઓછી હોય. તો થોડા આંચકા અનુભવાય છે પરંતુ જો તીવ્રતા વધારે હોય. તો ઈમારતો તૂટી પડે, રસ્તાઓ તિરાડ પડી જાય, અને જામલા જાનમાલ નું ભારે નુકસાન થઈ જાય છે.
હા તમારી વાત એકદમ સાચી છે કે ભૂકંપને કારણે જે છે. ઘણી બધી વસ્તુઓ જે છે એમાં નુકસાન થતું હોય છે એમની તીવ્રતા. ઉપ એ આધાર રાખતું હોય. અને ઉપર પણ તીરાડ પડી જતા ઘણી જગ્યાએ તો ઝાડ જે છે એ પડી જતા હોય છે. ઈમારતો જે મોટી હોય એ પણ પડી જતી હોય છે. તો એમાં ઘણું બધું એવું જે છે નુકસાન, થતું હોય છે અને ભૂકંપ જે છે શા માટે આવે છે?
અ હું તમને જણાવું કે ભૂકંપ શા માટે આવે. તો પૃથ્વીની જે ઉપરની જે સપાટી છે. એ અનેક ટ્રેકટોનિક પ્લેટો થી બનેલી છે. તો આ પ્લેટો સતત ધીમે ધીમે ખસતી રહે છે, તો તેના જયારે બે પ્લેટો વચ્ચે વધારે દબાણ એકઠું થાય. તો અચાનક જ. તે તૂટે છે, અને ત્યારે ભૂકંપ સર્જાય છે.
હા તમારી વાત એકદમ સાચી. આ ટેક્ટોનિક ફ્લેટ હોય છે, કે જે એકબીજાથી દૂર હોય છે. પણ અમુક વર્ષો.
અમુક વર્ષો એટલે લાખો અબજો વર્ષો જયારે થાતા હોય છે. ત્યારે આ ઘટના બનતી હોય છે. કે બે પ પ્લેટો જે છે એક સાથે જે છે, બહુ જોરથી ભટકાતી હોય છે. ત્યારે જે છે, મોટા ભાગે તો જ્વાળાામુખી ફાટવાની સંભાવના વધી જતી હોય છે, કે ત્યાં જ્યાં છે, કે દરિયાની જો દરિયો હોય જો તો એ જગ્યાએ જે છે પર્વત બની જતો હોય છે જો પર્વત તો એ જગ્યાએ દરિયો બની જતો હોય છે, તો આવી જે ઘટના જે છે લાખો વર્ષો પછી બનતી હોય છે. અને આ પ્લેટો જે છે, સતત સતત ધીમે ખસતી રહેતી હોય છે એમ.
હા તમે સાચું કહો છો. અને ખાસ કરીને ભૂકંપ ઘણા વિસ્તારોમાં આવે છે. જેમ કે ઉત્તર પૂર્વ કચ્છ અને અન્ય વિસ્તારોમાં ભૂકંપની સંભાવના વધુ હોય છે. અ ટુ થાઉઝન્ડ વનમાં પણ એકવાર પણ એક વાર ભૂંકપ આવ્યો હતો આ બાજુ ત્યારે ઘણા લોકો ના જીવ ગયા હતા. અને મોટી સંખ્યાઓમાં મકાન નવો ધરાશાયી થયો હતો. બધા કેટલા બધા મકાનો તૂટી પડ્યા હતા. અને ભારે નુકસાન પણ થયું હતું. અને ઘટના એ આપણને આપત્તિ માટે તૈયાર રેહવું જોઈએ તો આપણે એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. અને જોઈએ તો આપડે કે ભૂકંપ જયારે આવતો હોય ત્યારે ઘણી એવી જે ઈમારતો હોય મકાનો હોય એ ધરાશાયી થઈ જતા હોય છે. અને ત્યારે ભૂકંપ આવે ને ત્યારે આપણે ગભરાવું ના જોઈએ. ઘરની અંદર હોય તો પણ મજબૂત ટેબલ નીચે બેસી જવું અથવા તો મા થું અને ગરદન ઢાખવી જોયે. અને કાચની બારીઓથી જે છે એ આપણેે દૂર રહેવું જોઈએ. તો એવી ઘણી બધી જે છે એ સાવચેતી આપણે ભૂકંપ આવે ત્યારે રાખવી પડે છે.
હા તમે સાચું કહો છો. અને ભૂકંપની જે તીવ્રતા છે એ સામાન્ય રીતે સ્કેલ પર માપવામાં આવે છે જેટલો આચકો મોટો એટલી વધુ ઊર્જા અને વધુ નુકસાનની શક્યતા હોય છે. અને તમે જે રીતે કીધું કે ભૂકંપ આવે ત્યારે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો જ્યારે ભૂકંપ આવે ત્યારે આપણેે ખુલી જગ્યામાં જવું જોઈએ. વીજળીના થાંભલાથી દૂર રહેવું જોઈએ વૃક્ષો છે જુની ઇમારતો છે એનાથી દૂર રહેવું જોઈએ.
હા તમારી એકદમ સાચી છે. કે આવી બધી વસ્તુઓ જે છે એનાથી દૂર રહેવું જોઈએ અને જો આપણે વાહનમાં હોઈએ તો સલામત જગ્યાએ વાહન ઊભી રાખી દેવું જોઈએ અને આંચકા બંધ ના થાય ત્યાં સુધી જે છે આપણે અંદર જ રહેવું જોઈએ એમ.
હા તમે સાચું કહો છો. અને ભૂકંપ પછી પણ સાવચેતી રાખવી જોઈએ. કારણ કે પસીના આંચકા આવી શકે છે. નુકસાન થયેલી ઈમારતમાં તરત જ પ્રવેશ ના કરવો જોઈએ. કારણ કે એમાં ફરીથી પાછા એના જે કંઈક બી દિવાલ ના ઈટો હોય, સિમેન્ટ હોય એ બધું પડવાની શક્યતા હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને જ્યારે આપત્તિ અને વ્યવસ્થાપન જ્યારે ખૂબ મહત્ત્વનું હોય છે, કેમ કે દરેક પરિવાર પાસે જે છે એ ઇમરજન્સી કીટ હોવી એ ખૂબ જ જરૂરી હોય છે. કે જેમાં પાણી સૂકો નાસ્તો, ટોર્ચ, દવાઓ, મોબાઈલ ચાર્જર કે જરૂરી એવી દસ્તાવેજોની નકલ જે છે એ આપણે પાસે રાખવી જોઈએ. કે જેના કારણે જે છે, આ ક્યારે પણ આપતકાલીન પરિસ્થિતિ આવે તો આપણે તેમનું સામો સામનો કરી શકીએ સરળતાથી એટલા માટે.
હા, તમે સાચું કહો છો. અને સ્કૂલ છે, કંપનીઓ છે, કોલેજો છે તેમાં ભૂકંપના આંચકા ને આવવાનું મોક થવી જોઈએ. જેથી લોકોને ખબર પડે કે આવી સ્થિતિમાં કેવું કરવાનું.
હા. તમારી વાત એકદમ સાચી. અને જો ભૂકંપને અટકાવી તો આપણે શ કીએ નહીં. પંતરુ પરંતુ જો એનું યોગ્ય આયોજન, મજબૂત બાંધકામ અને જાગૃતિ દ્વારા જે છે એ નુકસાન આપણેે ઘણું ઓછું કરી શકીએ છીએ એમ.
હા. તમે સાચું કહો છો. અને સરકાર છે, વૈજ્ઞાનિકો અને સામાન્ય નાગરિકો બધાએ મળીને આપત્તિ માટે તૈયાર રહેવું જોઈએ. જેથી આપણે સુરક્ષા નિયમોનું પાલન કરવાથી ઘણાના જીવ બચાવી શ કીએ. જયારે બી ભૂકંપ આવે તો એના પછી બધા ને મોટે ભાગે હોસ્પિટાલિટીને અને ઈમરજન્સી ની જરૂરત હોય છે. તો આપણે એને ત્યારે શું કોન્ટેક્ટ પણ નહી થતું હોય છે. તો આપણે ઈમરજન્સી કોન્ટેક કરીને નજીક-નજીક કાંઈ બી મેડિકલ્સ સ્ટોર હોય ત્યાંથી દવાઓ લાવવી જોઈએ. હોસ્પિટલ હોય તો હોસ જે કંઈ બી ડોક્ટર હોય તો એમની જોડે કોન્ટેક્ટ કરીને બધાઈ હાથ જોડે મળીને એક બીજા ની મદદ કરવી જોઈએ.
હા, તમારી વાત એકદમ સાચી છે, કે ભૂકંપ આપણને જે છે એ ઘણું બધું શીખ ખવી જતું હોય છે. અને જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે સ ખૂબ જ કુ કુદરત જે છે એ ખૂબ શક્તિશાળી છે, તેના કારણે આપ પણે હંમેશા જે છે એ સાવચેત રહેવું પડે છે. અને બીજું એ વાસ્તુ એ કે જાગૃતિની વાત તમે કરી. તો એકબીજાની મદદ માટે જે છે, ત્રણ બાબતો જે છે કે ભૂકંપ જેવી આપત્તિ સામે સૌથી મોટું શસ્ત્ર બની જતી હોય છે. કે ઈ ત્રણ બાબતો હું તમને કહું તો આપત્તિ આવે ત્યારે ક્યારેય ગભરાવાનું નહીં. અને સમજદારીથી કામ લેવું પડે છે. અને સુરક્ષિત રહેવું પડે છે, અને બીજાને પણ સુરક્ષિત રાખવા પડ તા હોય છે. તો આવા ઘણા બધા જે છે એ વા વસ્તુ જે છે એ આપણે ભૂકંપ દરમિયાન આપણે જાણી પણ જાળવણી રાખી શકીએ, તો આપણે જે છે એ કુદરતી આપત્તિથી બચી શકતા હોઈએ છીએ એમ.
હા. તમે સાચું કહો છો. કે ભૂકંપ આવે ત્યારે અમુક આપણે એના પછી સાવચેતી રાખવી જોઈએ. જેમ કે આપણે એક બીજા આપણે પોતાનું તો ધ્યાન રાખવું જ જોઈએ. પરંતુ જે બીજા જે છે ઈજાગ્રસ્ત થયા હોય જેમને અહ મદદની જરૂરત હોય, તો એમની મદદ કરવી જોઈએ. અને મેં જોયું છે કે કેટલીક જગ્યાએ એવું ભૂકંપને એવું આવતું હોય તો જ્યાં આજુબાજુના જે સ્ટેટ હોય એ આપણને મદદ કરતા હોય છે. જે આપણને પુરતું મેડિકલ્સ બધી મેડિસ મેડિ સીન્સ ને એ બધું એ પ્રોવાઈડ કરતા હોય છે. અને જમવાનું થી લઈને લોકો થોડું-થોડું આપણને મદદ કરતા હોય છે. તો એ ઘણું સારું કહેવાય. કે આપણને એ રીતે મદદ મળી શકે.
હા. તમારી વાત એકદમ સાચી છે કે ઘ ઘણી વખત જો એમ વિસ્તારમાં જો વધારે ભૂકંપની અસર થઈ હોય તો ઈ વિસ્તારમાં પણ હેલિકોપ્ટર જે છે કે એવી દ્વારા જે છે એ આ બધી વસ્તુ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, ફૂડ ને એ બધું. તો આજે આપણે સારી એવી વાત કરી લીધી. તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે. આભાર તમારો.
હા. તમારો પણ ખુબ-ખુબ આભાર.